ત તું કેમ છો?
બસ મજા શું કરતી હતી તું?
બસ કાઈ નહી બજારમાં જવાની તૈયારી કરતી હતી.
હ હા હું જો બજારમાં જ આવી છું અત્યારે.
ઓ અચ્છા શોપિંગ કરવા માટે આવી છે.
હા.
હા હું પણ શોપિંગ કરવા માટે જ જાઉં છું.
હા હું એ ખરીદી કરવા માટે જ આવી હતી.
હમ હમ. પેલા તો મારો વિચાર હતો કે ઓનલાઈન ખરીદી કરી લઉ પછી મેં કીધું. કે ના બજાર જેવી મજા તો ન આવે.
હ હા એટલે જ ને બજારમાં આપડે કપડા ન કાપડ જોઈ કે કેવું છે પહેરીને ટ્રાય કરી શકે આપડા ઉપર ઉપે છે. કે નથી આપતું બધું જોઈ શકીએ આપડે.
પછી એનો ભાવ આપણેે ઓછો કરાવી શકીએ બધું કરાવી શકીએ.
હા એટલે જ ને અમેય પછી આપડે બજારમાં જઈ તો એક વસ્તુ લેવા ગયા હોય તો એક વસ્તુ લઈ ને ત આવીયે ની બીજી ત્રણ ચાર વસ્તુ સાથે લેતા આવી
એમાં શું આપડે જોઈને યાદ આવી જાય કે આપડણે આ લેવાનું છે બાકી છે બ બજાર માંથી વસ્તુ લઈ ને તો તરત જ માથી લીધી હોય કપડા લીધા હોય તો એ મિક ચિંગ નુ તરત બધું ગોતી લે હવેતો ગરમીને આવે ને પછી એનું આપડે ટ્રાય કરીએ કેવું લાગે છે કે કેવું નહી ફિટિંગ બરાબર બરાબર છે કે નહી ને
હા એજ ને
ટાઈમ લાગી છે બઉ પછી એનું મેચિંગ ગોતવા જાય તો મળે ના મળે ને એવું હોય બધ્યે
હા બટ હવે તો બજારમાં તો બધું મળી જાય પેલા એવું હતું કે ફરી ના મળે બજાર તો ઓનલાઈન મગાવવું પડે પણ હવે તો બધું મળી જાય છે બજારમાં એટલે વાંધો નો આવે
હા એટલે જ ને મારે જો મા ભાઈ ના લોગન છે ને ચણિયા ચોલી ને બધું લેવા આવ્યા છીએ અમે.
ઓહ અચ્છા સારું કેવાય. હું પણ જારે બજારમાં શોપિંગ કરવા માટે જાઉ તો પછી પાણીપુરી ખાતી આટલી મસ્ત બજારની મને તો બહુ ભાવે પાણીપુરી
હા એટલે જ ને મસ્ત મળે બધું
હા પ શોપિંગ ની શોપિંગ થઇ જાય એન્જોય ન એન્જોય થઇ જાય જમવાનું જમવાનું થઇ જાય બધું થઇ જાય
હા બહુ મજા આવે.
હા એ થઈ ગઈ તારા ભાઈ ના લગ્ન ની શોપિંગ?
ના ના ચાલુ જ છે હજુ મેં તો ન ઈ પૂછવા માટે ફોન કર્યો હતો કે તારે તારેા ભાઈના મેરેજ હતા ત્યારે તે ચૂડો લીધો હતો ને તારા ભાભી માટે.
હા હા.
તે બજાર માંથી કઈ જગ્યાએ કઈ લીધો હતો? અમારે પણ લેવું હશે ભાભી માટે ચૂડો.
મેં દિલ્હી માંથી લીધો.
દિલ્હી માંથી લીધો તો?
હા.
હમ્મ એ બહુ મસ્ત હતો એમાંને ચિત્ર દોરાય્યું હતું તમે તમારા ભાઈનું.
હા હા એ તો અમે કસ્ટમાઈઝ કરાયું હતું.
હા તો અમારે એવો કરાવો છે એટલે.
હા તો તને નંબર મોકલી દઈશ એ દુકાનદાર ના તો તું વાત કરી લેજે એની સાથે.
હા મેં કીધું કે હાલો એને પૂછી લો એને યાદ હશે ને નતર મેં કીધું કે અહીયા આજુબાજુ ક્યાં દુકાનમાં પૂછી લિયે
ના ના આ તો તને જવો જતો હશે ને એ બનાવી દેશે તારા ભાઈ ભાભી ના ફોટા વાળો. નેમ વાળો એ બધો બની જશે.
બધું થઇ જાય ને હમ્મ ને ભાવ કેટલો પડ્યો તો તમને.
અ મને બે હજાર નો આવ્યો હતો. એટલે આમ તો એ પચીસસો કેતા હતા પછી મેં ઉતરાય્યા તા ભાવ
હા.
એટલે બે હાજારમાં છેલ્લે બે હાજાર માંતી
તો એ સારું કેવાય એનો ભાવ
હા બરાબર કે એટલો કઈ મોંઘો નો તો.
હા હા. એટલે જ મેં કીધું કે પૂછી લોઉને કે શું છે ને શું નહીિ કેવી રીતે. પછી તમે બીજી બધી ખરીદી ક્યાંથી કરી હતી.
સોરી.
બીજી બધી ખરીદી ક્યાંથી કરીી હતી તમે પછી?
હ. અમે અડધી સુરત થી કરી ર હતી અડધી અમદાવાદ થી કરીઈ રી હતી બધી અલગ અલગ જગ્યા એંથી કરીઈ હતી.
અલગ અલગ જગ્યાએ એ કઈ ર છે ને હા મે કાલે મુંબઈ જવાના ખરીદી કરવા.
ઓ તો મુંબઈમાં તો બજારમાં તમને ઘણું બધું મળી જશે.
હા એટલે જ ને મુંબઈ જવાના છીયે.
હમ તો ત્યાં તો તને ઓપ્શન મળી જશે.
હા આપડે અહીિયાયા તો ફેશન હોય જાય પછી ફેશન આવે આપડે અહીંયા. એના કરતા એના કરતા ત્યાંથી લઈ આવએ ને તો વાંધો ના આવે ને ભાવ એમાં એ મળી જાય
હા પણ ઘણા દુકાનદાર પોતે કેવી રીતે ઇન્સ્ટામાં પેજ બનાવીને હોમ ડિલવરી કરી આપે તો એ પન ટ્રાય કલ લેવાય
ના ના એમના ઉપર તો વિશ્વાસ ન કરાય
હા પણ અત્યારે તો એવી રીતે થાય છે એટલે પણ ઘણા ફ્રોડ ભી આવી જાત આમ
હા આટલે જ ને
હા
જોઈએ હવે કઈક કરશું મુંબઈ તો અમે અમારે જવું જ છે કામ છે ત્યાં કંકોતરી દેવાની ની છે ચાર પાંચ જણા ના ઘરે તો કંકોત્રી અપાઈ જાય ને શોપિંગ ને શોપિંગ એ થઈ જાય
હા ને અત્યાર તો બજારમાં અમે ઘણી બધી વેરાઈટીઝ આવી ગઈ છે ને પાછું હવે બસ જો તહેવાર આવવાના છે સાતમ આઠમ ને એ બધું તો એટલે પછી બજાર અમે સિ ટી માં તો ડેલી બજાર એટલી સાર સરસ ભરાતી હોય ને
હા હા એટલે જ ને જોઈ હવે
હા બજાર માંથી સારો વિચાર મતલબ સારું વિચાર્યું કે બજારમાંથી શોપ પીગ કરવી છે નઈ તર અત્યારે બધા ઓનલાઈન જ કરતા હોય ઓનલાઈન જ વિચારતા હોય
ના ના ઓનલાઈન તો આટલું બધું મેળ ના આપે અમને કેમ કે એમાં આટલા બધા ઓપ્શન ના હોય ચોલી ના બ્લાઉઝ ને એ બધું સીવેલું ન આવે કાપડ જ આવે એટલે એમાં પછી બો ટાઈમ લાગી જાય
હા એજ ને પાછું વર એમાં સારું ના આવ તો રિટર્ન કરું પછી આવતા તન ચાર દિવસ લાગી જાય રિટર્ન કરીએ તો લેવા બે ત્રણ દિવસે આવે
હા ને પછી પછી પાસે હળિયું કાઢ કરી દ્યો કરી દ્યો આ ફિટિંગ બરાબર નથી આને તેને એના કરતા દુકાન માંથી લઈને ત્યાં ત્યાં ઈ લોકો જ ફિટિંગ કરી દે એટલે પાછું માપ પીલઈ અને પછી બરાબર થઈ જાય બધું
હા ને અમે અત્યારે ઓનલાઈન જોઈએ છે બધું બજારમાં મલી જ જાય છે મે કાલે જ એક કુર્તી જોઈ હતી ને ઓનલાઈન તો મે મારી પાસે ઈ દુકાનદાર ના નંબર છે ને મે ફોન તમારી પાસે આવી મલી જાશે કેમ કે ઈ અત્યારે બોઉ ટ્રેન્ડિંગમાં છે અને ઈ મલતી પન નથી ક્યાંય તો મેં પેલા વિચાર્યું ઓનલાઈન જ મગાવી લઉ પણ પછી મેં કીધું કે લાવ ને એક વાર પૂછી લઉ જો અહંયા મલી જા જતી હોય તો ઓનલાઈન નજ મગાવી તો પછી ઈયા જ મલી ગઈને મારે મારી ફ્રેન્ડે એ જ કુર્તી ઓનલાઈન મગાવી તો એનું કાપડ એટલું ખરાબ આવ્યું કે એને પાછી રિટર્ન ક કરી દીધી તો હવે મને કે છે કે તે ક્યાંથી લીધી મારા માટે આવી લઈ આવી દે
હા એટલે જ ને બજારમાં જાય તો આપડે કાપડ ને બધું જોઈ શકીએ અને આમ ઓનલાઈનમાં તો એ તો કઈ ખબર પડે નઈ
હા પણ એવું નથી કે ઓનલાઈન સારું ના આવે સારું આવે પણ કોક વાર એવું થઈ જાય
હા હા એમ કપડામાં થઈ જાય છે બાકી બધી વસ્તુ તો બો બરાબર આવે છે
હા થોડીક સાઈઝ ને થઈ જાય એવું બધું થઈ જાય છે મારી ઓમ રિયલ છે સ્મોલ છે તો પણ ઓનલાઈન મગાવુ સ્મોલ માગાવુ ને તો તમારે ફિટિંગ કરાવવું પડે
હા ને
હા
હા જોઈએ હવે અમે તો પેલે જાશું મુંબઈ એટલે જોશું ત્યાંથી તો મળી જ જશે જોકે વાંધો નઈ આવે પછી અમારે ત્યાંથી સુરતે જવાનું છે હા ત્યાંથી સુરત હા ત્યાંથી સુરત કમકો તરી દેવા જવાનું છે તો ત્યાંય જોતા આપ
હા તો મતલબ તમે જ્વેલરીની ને બધી શોપિંગ શરત નથી કરી લેજો
હા જોઈએ સુરતમાં ચોલી ને સાડી ને બહુ મસ્ત મળી જાય
હા સુરતમાં કેમ કે ફેક્ટરી ને બધું છે ને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ બધું છે એટલે ત્યાં બહ સસ્તા પ્રાઇઝ ને મળી જશે
હા એટલે જ ને જોઈ આવે સુરત માં મળી જાય ને કા પેલો સ્ટોપ સુરત કરશું ને કા મુંબઈ કરશું જોઈએ છે હવે એમાં અમે
બે જગ્યા એ મળી જશે
પણ અમે કન્ફ્યુઝ છીએ કે પેલા કઈ જગ્યાએ જાવ પેલા આપડે એમ થાય કે જો અહીં. જોયું હતું ને મૂકી દીધું હવે લીધું ને અહીંયા ભાવ વધારે છે એવી રીતે થાય એમ જોઈએ હવે એટલે.
ના બટ તારે આમ તો હા સુરત જ જાય કેમ કે સુરતમાં ફેક્ટરીને બધું વધારે છે
કેમ કે પેલા સુરતમાં હા પેલા સુરતમાં સોપ કરીએ ને તો પછી ભલે ને ત્યાંથી જોઈ ને ના લઈએ તોઈએ પછી પાછા રિટર્ન થતા હોય ત્યારે સુરતમાં ત્યાંથી જ લઈ લઈ આપડે મુંબઈમાં એવું ના મળે તો
હા
એઈ ઓપ્શન સારો છે એટલે વાંધો નહી આવે જોશો હવે
હા તો પેલા સુરતમાં જ કરાય
હા એટલે જ ને બજારમાં છે ને વાંધો ના આવે
ત્યાથી પછી આ દાગીના ને એ બધું એ બહ સારું મળી જશે સાચા ને ખો ટા એ બે
ના સાચ સાથ અમે અહીંથી લઈ લીધા છે હમે ખોટા લેવાના પછ્યા ખાલી
તો એ પણ બધું મળી જશે આમે સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે એટલે. તો બહુ સારું સારું મળી જશે બધું.
હા જો અહીંયા હવે કઈક.
ને ન્યા કોક જાણીતા રેતા હોય ને તો એને સાથે લઇ જવાય તો એ લોકોને બધી ખબર હોય. શ.
હા છે ને મારી બેન પણ અં છે ને એટલે એને જ લઈ જશે.
હા તો એને લઈ જ તો એને બધ શું એક્સપિરિયન્સ હોય આપડે નવા નવા જાય તો. એ લોકો બ ભાવ ઓછા ને ના કરે એ લોકોને ગાવો પડી જાય.
હ હા આરલાના.
હા.
તને આજ પૂછવા માટે ફોન કર્યો હતો કે પૂછી લઉ.
હા હા ઓકે ચાલ હું પણ બજારમાં જઈ આઉં? ને તાર કઈ બીજું કઈ લેવાનું હોય તો મને છે ને કોલ કર દેજે એટલે હું અહીંયા થી લઈ લઈશ.
હા ભલે ચાલ બાય.
બાય.